જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બેન કેમ છો તમે
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું
આજે હું રસોઈમાં ઓલ્ધી હોય છે ને મ વિચારમ થોડીક અ વાત કરની હૈ
હા હા
તો આપણી રસોઈ ફક્ત ભોજનનું બનાવવાનું વિઈથાર નથી પરંતુ તે એ નાનકી ઔષધાલય પણ છે અપાણા ઘરની રસોઈમાં એવી ઘણી વસ્તુ હોય છે જો સ્વાસ્થ્ય માટે લાભકારક લાભકારક હોય છે
એકદમ સાચું કીયું તમે બેહેન અદરક શરદી ઉધરસ અને ગળા ની તકલીફમાં ખૂબ ઉપયોગી છે આદુ વાટી ચા પીવાથી રાહત મળે છે
સાચી વાત કહો છો તમે હલદર એક પ્રાકૃતિક ઔષધિ છે હળદરનું દૂધ પીવાથી શરીરને પ્રતિરોધકકારક શક્તિ વધે છે અને ઈજા જલ્દી સા સાજી થવામાં મદદ મળે છે
એકદમ સાચું કીધું તમે બેહેન તુલસીના પાના શરદી ખાસી તને તનાવ લાભદાયક માનવામાં આવે છે તુલસીનું સેવન શરીર તંદુરુસ્ત રાખવામાં મદદ કરે છે
બિલકુલ સાચી વાત કહો છો તમે ઓર લસણ હૃદય માં અ માટે ફાયદેકારક છે અને રક્ત સાફ નિયંત્રણ રાખવામાં સરાય કરે છે અને શરીરની પ્રતિરાકારક શક્તિ વધારે છે
એકદમ સાચું કીધું તમે અને તમે ખબર છે જીરું પાચન ક્રિયા માટે ખૂબ સારું માનવામાં આવે છે જીરાનું પાણી પેટની તકલીફમાં આરામ આપે છે
બિલકુલી સાચી વાત કહો છો તમે કોર જીરા સાથે સાથે અજમો ગેસ અને પછક જેવી સમસ્યાઓમાં ઉપયોગી છે અજમાનું પાણી પીવાથી પેટ હલકું લાગે છે
એકદમ સાચું કયું અને નિમ્બુમાં વિટામિન સી ભરપૂર લોવે છે શરીરમાં તાજગી આપે છે અને રોગ સામે લડવામાં મદદ કરે છે
બિલકુલ સાચી વાત કહો છો તમે બેહેન કી મધ ગલાની ખરાશ અને ઉદર સમા લાભદાયક છે ગરમ પાણી સાથે મધ લેવા થી બી આરામ મળે છે
એકદમ સાચું કયું તમે આ બધી વસ્તુ આ ઘરમે સરળતાથી ઉપલબ્ધ હોય છે પરંતુ યાદ રાખવું જોઈએ કે ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ ઘર ઘથુ ઉપાય ફલ સામાન્ય તકલીફોમાં મદદરૂપ બની શકે છે
બિલકુલી સાચી વાત કહો છો તમે ઓર આપણા વડીલા કહેતા હતા કે રસોઈ એજ પહેલી દવાખાનો છે આજ વિજ્ઞાન પણ આ વાતે સ્વીકારે છે કે ઘણી પ્રકારની ખાદ વસ્તુઓ સ્વ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે
એકદમ સાચું કયું તમે બેન મેથી આપણા રસોઈ ઘરની એક મહત્વપૂર્ણ વસ્તુ છે મેથીના નાના પાચન સુધારવા સાધારણ દુખવા દુખાવામાં રાહત આપે છે અને શરીર શક્તિ આપમા ઉપયોગી માનવામાં આવે છે
બહુ સરસ ઓર સાચું કહો છો તમે કે દાણા ભોજન ન સ્વાદ વધારવામાં સાથે શરીરને ઠંડક પણ આપે છે ધાણુ પાણી પાચન માટે લાભદાયક માનવામાં આવે છે ઓર તજ અને લવંગ રસોઈ ના મસાલા હોવે હોવા છતાં સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે ઔર આના ઉપયોક્તિ પરમાણ ઉપયોગ શરીર ને તાજગી અને ઉર્જા આપવામાં મદદ મળે છે.
એકદમ સાચું કયુ તમે બેન અને કાલી મરી શરદી અને ગલાની તકલીફમાં ઉપયોગી માનવામાં આવે છે. આધુઓને મત સાથે લેવાથી ઘણા લોકોને આરામ મળે છે.
સાચું કહો સોતા મેં ઓરે હિંગ પેટના ગેસ અને અજ માટે પરંપરાગત ઉપયોગ માનવામાં આવે છે ભોજન ભોજનમાં થોડી સી હિંગનો, ઉપયોગ કરવાથી પાચનન સુધારવા માટે મદદ મળે છે.
એકદમ સાચું કય્યું તમે બીન ગુડ ફલ મીઠાસ માટે નથી પરંતુ એ લોહ તત્વો એક સ્ત્રોત પણ માનવામાં આવે છે. જમ્યા પછી થોડો ગુળ ખાવાથી પાછનમાં મદદ મળે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે ઓ નારિયેલ પાણી અને ચા શરીરને તાજગી આપ છે, અને ગરમી નો મોસમ હોય છે ને તો પાણી જો કમી દૂર કરવામાં બી મદદ મળે છે.
એકદમ સાચું કયો આપણે એક પણ સમજવું જોઈએ કે ઔષધિ સમાન ખાદ્ય વસ્તુઓ ઉપયોગ સંતુલિત માત્ર કરવો જોઈએ કોઈ પણ વસ્તુ તો અતિરિક્ત સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
બિલકુલ સાચી વાત કહો છો, તમે આજના જમાનામાં ફાસ્ટ ફૂડ અને હમ્મ કુહુ નો ઉપયોગ બહુ વધી ગયો છે, તો આપણા આપને આપની પરંપરાગત રસોઈ મે આદરુ અ આદુ હરદર તુલસી જીરુ અજમો લસન અને અન્ય પ્રાકૃતિક વસ્તુઓનોો ઉપયોગ બહુ કરીએ તું સ્વાસ્થ્યનોો ઘણો લાભ મળી શકે છે.
એકદમ સાચું કયુ, મારા દાદા દાદી અને નાના નાની પાસે આવા ઘણા ઘરેલું નુસ્ખા હોય છે. આ પરંપરાગત જ્ઞાનને જાલવા જાાલવી રાખ્યું અને ગાલી. ગાંગલી સુધી પહોંચાડનારનું આપણી જવાબદારી છે.
બિલકુલ હ સાચી વાત કહ શોતા મેં ઓ તમને ખબર છે, કે કોરોના મે બી એ લો કાળા વણાય વણાય ને પીતા હતા તો વણરી પા વણરી મતલબ જો શક્તિથી કોરોના બી વણા કાઢાથી બી દૂર ભગાઈ નાખ્યો તો
એકદમ સાચું કયુ
હ કોરોના આવ્યો તો તમે અ કોનથી જડીબુટી થી ને આપને ખબર છે.
બહ
નીમ ગિલોઈ નીમ ગિલોઈ નો કાઢો બહુ પીધો હતો કોરોના મે
હા.
નીમ ગિલોઈનો કાળો વણાતી બી કોરોના બહુ અરે બો કોરોના ને પછી આયુર્વેદ બહુ મહત્વ થઈ ગયો છે.
એકદમ સાચુ કીધું તમે
હા, તો રસોઈના ઘરમાં બહુ સારી-સારી વસ્તુઓ છે, તો તાણી છોટી મોટી અગર બીમારી હોય છે, ને તો તો સુધારમાં અમે આવે છે, વધારો
એકદમ સાચું કે અને કોરોના થયો જે એકદમ ઘરેલું નુસ્કાં ચાલે આ જટકો કોઈ હોસ્પિટલમાં તો કોરોનામાં જતો હતો. હો, પાછો આવતોય નહતો.
બિલકુલ સાચી વાત કહો છો, તમે. ઓ આપણા વડીલો કહેતા હતા, કે રસોઈમાં ખુબ બડીયા-બડિયા અ ચીજા-ચીજ છે જો દવાઈ બી કામ આવે છે, પણ અત્રે પેલા ધ્યાનમાં નથી આવ્યો તો હવે, સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ માટે લોકો વિડીયો મળીને નાખે છે ને, તો ખુબ વધારે ગયો છે.
એકદમ સાચુ ક્હ્યું છે તમે, બેન.
આયુર્વેદ તો બહુ સોશિયલ મીડિયા માટે તો બહુ બતાવે છે, કે બદલા લેવા માટે આ કરો, મોટા લેવા માટે યો કરો અ કઈ અગર મતલબ નુસ્ખા સોશિયલ મીડિયામાં ત રોજ બતાવે છે.
એકદમ સાચુ ક્હ્યું તમે પણ આજકાલ તો ગેસ અને ગેસ થઈ જાય રાત વર્તે તો અજમાની ફાકી લેવાથી ગસ તેજ સહી, પેટ સહી હો જાય
સાચી વાત કહો છો, તમે. કે અજમો, કાલો નમક થોડો સો કૂટે ને લેવની તો ગરમ પાણી સાથે લેવો ને તો ખુબ આરામ થઇ જાય.
એકદમ સાચું કહ્યું અને ગલારી ખરાશ હોવે ને? તો ગરમ શહેદ લેવાનું અને ને ગરમ પાણી સાથે મધ લેવાથી આરામ મળે છે.
બિલકુલ સાચી વાત કહો સો બરાબર. તમને ખબર છે કે છોટા-છોટા બાલક હોય છેને તો વરે ના પેટ મેં મતલબ ગેસ થાય છે, તો પેટ મે નાભી મેં હિંગ ડાલવાથી ભી વનાને ફરક મતલબ બો બહુ મદદ થાય છે.
એકદમ સાચું કહ્યું ઘરેલું નુકસાન તો બહુ સરસ છે.
હા, સાચી વાત કહો છો તમેં. ઓર એ કરીશ કે સ્વાસ્થ્ય માટે અ મોઘી દવાયા કરતા પણ સંતુલિત આહાર, નિયમિત કસરત અને રસોઈનો ઉપલબ્ધ પ્રકાર ઔષધિઓ વધારે ઉપયોગી છે, સાબિત કરવાવામાં થાય છે. તો ચલો ફર મલિશું, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, બહેન.